એક રચના.
જય શ્રી કૃષ્ણા.
શું કરું છો.?
કઈ નઈ બસ જો બેઠો છો.
હમ નાશ્તો કર્યો.?
હા હા નાસ્તો બોલ તો ક્યાર નો.
ઓછું મન હોય છે ને હવે?
હા હજી તો વાર છે જમવા
એવું શું બનાવ છું.? હ નહી વરસાદ તો નથી તમારે છે.?
ના ના એ વરસાદ નથી હમણાં બહુ તડકો પડે છે. ચાર છેલ્લા અઠવાડિયાથી અ અહિયાં વરસાદ પડ્યો જ નથી તડકો ને એવું જ પડે એટલે ગરમી કેવી થાય છે.
હમ અમારે નથ પયડો હમણાં ત્રણ ચાર દિ વચ્ચે પડ્યું તો પાછોડવા છે આવું તો
હા ત્યારે વેચમાં આવ્યો હતો અઠવાડિયા પેલા ત્યારે બહુ સારો પડી ગયો પછી હવે કઈ ત્રણ ચાર દિવસ ત્યાં કઈ છે નહી.
એવું છે અમારે વચચે ત્રણ ચાર દિવસ હ જ તો હવે ના છે આવતું.
હવે તો કક એમ થાય કે ક્યા રખડવા જાય આપડે.
હમ
પ્લાન બનાવી છીએ અમે કે ક્યાંક અમે ફરવા જઈએ.
ક્યાં ક્યાં જઉ ચોરવા તમારે
નામ આઉટ ઓફ ગુજરાત
આઉટ ઓફ સ્ટેટ એમ કે આઉટ ઓફ કન્ટ્રી ભારત ની બાર જવાય કેને ગુજરાત
ગુજરાત ની બહાર જઉ છ કન્ટ્રી ની બાર નથી જાવ
બરાબર. મારે આવું મહારાજ તો જાાવ
હા તો ચલો આપડે જાશું
હાલો ક્યારે જવ બોલો
ક્યાંક ગોઠવ છો ટ્રીપ પ્લાન તો આપ બધા સાથે જાસુ
હમ્મ બરાબર ગોળ થોડી સાલું
શું
હા ગોઠવું શું ગોથવું છું એમ કઉ છું.
હ ઓકે ઓકે
ક વધારે મેમ્બર થઇ જાય ને તો મજા આવે આપડે બધા આપ ફ્રેન્ડ ગ્રુપ થ ને બધાને
હા હા એ જ ને આમ જાજા માણસ અમે ઘરે ગયા હોય ને તો આપનેમ એન્જોય કરવાની મજા આવે.
હા.
અને ઓ મેં આપને ટિકિટ ભાડુ ને બધું સસ્તું પડે ને ઓમે મજા આવે આપને
હા ગાડી ને બધી પોસાય
હા.
બાકી ઓછા મેમ્બર હોય ને તો ન પોસાય
હા ઉમે આપને એમ થાય આપણે બે ત્રણ જણા ગયા હોય તો એકમાં એમાં હું દસ બાર ગયા હોય તોઈક મોણી કાઢીનેવું હોયને અમુક રમુજી કરે ને એવું હોય અમુક રિહાય ગયું હોય તો બધા એને પાછા મનાવે એટલે બધું હેલા રાખીએ ને ટાઈમ હોયો જાયને આપડે
એ વાત સાચી તમારી મેમરી બને કેટલી બધી
હા.
તમે ક્યાં ગયા તા છેલ્લી વાર ફરવા
રાજસ્થાન
ઓહ હુંય ગઈ તી બે વાર બે વાર જોયેલી
હમણાં હું દ્વારકા જ ગયો હતો કેટલા પંદર વીસ દિવસ પેલા દ્વારકા
દ્વારકા તો મંદિર ને મસ્ત
હા યા પણ હું બરોબર ગયો ને ત્યારે કઈક બીજ કે બીજ કે હું એક તેવાર તો ને બહુ પલબ્લિક હતું.
હમ તહેવાર ઉપર ન જવાય તહેવાર ઉપર
હા પછી એક દિવસ વાર એવું નઈને જતા મૂકી એવડી હતી પછી અમે તો ગયા જ નય દર્શન કરવા બહાર થી ખાલી દર્શન કર લીધા
હમ્મ
પછી ત્યાં થોડીક વાર આટા વિટા માર્યા પછી એ દરીયે ગયાં થોડીક વાર બેઠા ફોટા બોટા ને એવું શૂટ કર્યું.
હમ્મ.
પછી પાછા રૂમે આવી ને પછી આમ ઓલી સાઇડ વય ગયા નાગેશ્વર ને એ સાઇડ
હો તમે ન્યા હુધી ગયા તો દર્શન નો કર્યા.
દર્શન માં ટ્રાફિક જ એવી હતી કે વાત
હમ
આપડે નાના નાના છોકરાઓયને વી એક કરતા બે્યાં પડી જાય ત્યાં
અચ્છા ત છોકરાઓ લઈને ગયા હતા ત છોકરી હોયને હ
હા છોકરો
શોકણ હ
હા
અચ્છા એવડો છે.
પાંચમ ભણે હતી.
હા શ્યારે ભડવામાં
હા વાંધો નું આવે એસી. પિંચશી એસી નેવુંની વટમાં હોય.
હા એટલા તો બહ કેવાય ને
હા હમ છોકરાને હું એને એમ હોય પાસ થવાથી એવ હોય. છોકરી ને હોય કે ના ના આવે છોકરાઓને એટલે એ બ હા થે
હા.
હા બાકી આપડું ભક કી જને આપણે તો હું. ચાલી પીસતાાલી તો માંડા આવતા.
હ વાત
આપડે ક્યાં પછી આપડા છોકરા ને કેવું કે તમે એકલા લઈ આવનેમ. ઓમ એક સાઈડ થી જોવા જઈ તોમ એમાં ભવિષ્ય આવું હે પણ શકાવને એવું કઈ કરવું નથી અત્ય્યારે રખડવા જોઈ છે.
એ તો તમે રખડ દો તો રખડ ના છોકરા
મને એ એક સા થીમ જોવા જાય ને તો થો કામ રખડવાઈ દેવાય તો કઈક આમ બહાર ની દુનિયા ને કઈ ખબરો પડે પણ આપડે આખો ત્યા આ મંદરની અંદર પૂરી રાખી અને કાઈને આમ બહાર જાય તો હોય છે કઈ ખબર ન પડે હું કરું આમને
હ
પછી ન કે ઓલું ગામડા ના ડોભાાઈ ડોભા જ ત્યા
હ હમ સ છે.
હા
શુંવા તો છે.
હા ન જો બસ આ તો રવિવાર હતો ને રજા હોય
હમ
ડા મળ ઉય થાને નાસ્તો કર્યોને ગામમાં આતો માર્યો
હમ
પછી પાછો આવ્યો ને હું તો લાયા ને ફોન કરીયો હું આવી ચલે હે
હા
આવો તમે નવ ફ્રી હોય તો.
હ મેં તો ફ્રી ન જતા તમને કહું તો મે ઓને
હ આવી તું ગોઠવી હાલ વાલા રવિવારે
ઓ રહીવાર.
હા હવે આજ તો હવે શું આવે.
આવન કરરારો ચ
હા એ ક જોશું પછી પછી આપને રજા મળે નઈ ને
હમ ઘર બધાનું સારું
હા સારું
મારા બા ગયા ત કોકને ઘરે આવી જાય.
ના ના એયોજી એવા નથી.
કે દ આવશે
બ આજે આવવાના કેતા તા હ પછી ખબર નહ આજે આવે કે કાલે આ બપોર ન કેતા હતા.
હમયા અટકોરા આવ છું નવા
હા હા ચોક્કસ કરાવીશ.
હમ
મને પણ ભૂખ લાગ અ મારા ફઈ ના ઘરે
બ હ હા બરાબર ભૂખ લઈ ગયા તો જોમું
મને ભૂખ લાગી છે ઘરે કોઈ છે નહી હવે મારે બારટેક જમવા જવું જોશે
અર ના કે બચા
મારા ઘર ના તો ગ હ ફરવા
હ
એઈને મમ્મી બે ફોર વાગ્યા હ બ વાગ્યા હ ફના ઘરે હું એટલો છું
અચ્છા તોમે ન ગયા એ મારે
ના ના એ બધા આ થ ગયા છે લેડીસ લેડીસ
એવું બરા આવે
હા
તમારે ઘરવાળેને કેવાય ને રકા કરરે તમારે
ના ના ભલે નને છે
હમ તમે તને બધી જ છૂટ આપતા લાગોતા
હા
હા છે
એ માસું્યા
હમ અત્યારે તો કોઈ જવા ન હોય બાર એટલું
હમ હા ઈ છે બનાવ પાછા ઓ લ બુ બને
હમ
ટીવી લેવું છે કઈ કંપની નું લેવ ત કઈ આઈડિયા છે
એ સૌ મળલી
હ મેં એમ તો ઘણા ટીવી જોયા પણ આમ જોય એવું જામતું નથી
અમારે લેવાનું
હમ
ચોડાી કા
અમાર પાસે ઓલું હ પણ ઓલું ટીવી હ મોટું છે પણ સ્માર્ટ ટીવી નથી અમારે હવે સ્માર્ટ ટીવી લેવું છે કારણ કે અત્યારની જનરેશન બધામ હવે એવું ડીશ એવું કઈ ના થતું નથી સીધું કનેક્ટ કરીને સીધું એમાંથી જોવું એ આવી જાય
ના એ વાત સાચ
એટલે હવે મારે સ્માર્ટ ટીવી લેવું હોય
હમ તો આટી વળમાં સૌપ
આ ટીવી મનને મોકલાવી દેસો કીધા હતા
તમા મા ્ઞ ન નથી એને તમ તુટી ખાને
અમાં સાાયડી ગામડે
અચ્છા મારા
ના્યા ટીવી હવે કોઈ છે જ નહી ગામડે એલેડવા એટલે ગામડામાં તો હોય ડીસ ઉપર હા સમાજ તો બધું હોય નહિ ગામડામાંથી.
હમ
કદાચ મોકલાવી દેસુ અને સ્માર્ટ ટીવી લેવું
બરાબર
નીચે આપણે સોફા બનાવવાના હે
હમ
તો તમે તો અમારું ઘર જોયું જ છે.
હા જોયું હેને.
આમ સોફા એલ સાઈઝ ના બનાવે કે કઈ રીતના હોય.
ઓલે આપડે હ માપ તમારે બનાવડવા કે રેડી લેવા
ના ના બનાવડવા છે કારણ કે બનાવડવામાં છે ને
હમ
કારણ કેે બનાવડાવમાં હે ને
હમ
આપે જેમ જેવું માપ જોતું એવું પરફેક્ટ આવી જાય અને મજબૂત વાળા દેખાય. થાય નહી એમાં એમ
હા એ વાત
ઓલા તો કેમ બનાવેલા હોય કઈ ખબર ન પડે આપણને વચમાં ઓલું નાખ દીધું હોય તો અચ્છા હળી જાય ને એવું બધું થઈ જાય
હમ
એ આપણે ઘરે જ બનાવડાવ છે સોફા
હમ કેલી બનાવાની છે.
હવે ઈજ ગોતું મિસ્ત્રી આમ કક મળી જાય ને હારું ને એવું ને હારું બનાવતો હોય.
હમ
તો પછી આપણે તાબે ચાલવુ પછી ઓબે હવે. ધીમે ધીમે તૈયારી કરવા માંડીએ ને પછી લગન ની દીધી.
હા જી રક્ષ પણવાના છે.
હા
હમ
અત્યારે તમાને અહીંયા તડકો છે કે ના ના દીદી અહીંયા નથી હો દીદી અત્યારે છે બારે
હમ હમ એમ શું? અચ્છા એ શું હલ આય.
કાંઇ નહીં તમારે ત્યાં વરસાદ છે.
ના વરસાદ તો નથી.
અહીંયા ચાલુ થયો છે પાછો ત્યાં છાંટા છાંટા પવન પણ બહુ છે હો અહીયા હા છાંટા છાંટા આવે છે. છાંટા છાંટા આવેે હય.
હમમ અમારે અત્યારે તડકો નથી છે આો વરસાદ ન આવતો છાંટો નથી આવતો.
હ પવન બહુ છે એવો પણ એ
હમ થોડો કઈક વરસાદ આવે ને હા
ઓ ઝાડ વા આવ્યા હતા ઈ પવન ના આખા. પડી ગયા હે આડા થઈ ગયા બર
ઓહ એટલો ઊંચો પવન હે
તો
હમ
નીચે રાખી તો ગાયું ખાઈ જાય.
હા એ વાત ઊંચા રાખો તો મને ગાયું પછી બહુ હે
અરે અમારે ગલી નો છોકરો હે,
હા
ઈને આ રમતો તો હમજ્યાનો તો અમે જી ઓલું. મા શેરી માં છોકરા હ ને ના રખતા હતા હમજણો
હ હ
તો ન્યા ઓલું જીવાલા માટલા ને એવું રાખું ને એ નીચે સેન્ડ હે
હમ્મ
તો એ રમતા રમતા એવું ભટકાણુ ને તો માટલું એને માથે આવ્યું.
હો હો હો
ઓ વાંધો નું આય્વો કે ઓલુ પ્લાસ્ટિક નું અમે ઓલું લીધું હતું ને એવડું હતું. ઓલું માટી નું નોતું એટલે એ બ ચિ ગયો પછી ઓલા માટી નું ઓત તો